હા
કેમ છો મજામાં?
બસ બસ મજામાં.
શાંતિ ને.
હા હા બસ શાંતિ ચાલે છે.
હા અમારે અહીંયા આગળ સોસાયટીમાં એક બા રહેતા હતા. ઘણા સારા હતા. થોડા દિવસ બીમાર હતા. એમના છોકરા એ પણ એમની ઘણી સેવા કરી.
બરાબર.
અચાનક એમનું આમ અવસાન થઈ ગયું.
ઓ.
એટલું રડતો હતો ને કે આમ તમને જોઈને જ દયા આઈ જાય. અને એમ પણ એ બાને એમનો છોકરો ઘણો વાલો હતો.
હમ હમ.
સાર સંંભાળ રાખતા હતા કે મારો છોકરો આવ્યો ખાધું પીધું. બધું જ તો આજે ભાઈ એટલા રડતા હતા ને કે આપણને જોઈને આમ રડવું આવી જાય.
બરાબર. હા એ તો અવે અ માતા ની. જગ્યા તો જીવનમાં કોણ લઈ શકે એમ.
હા. એમનાથી ઉપર તો આમ કઈ આવે જ નહી.
હા અને કેહેવાય ને કે તેમાં બીજા બધા વગડા ના વા
હા.
તો એક માં જેવું પાત્ર છે કારણ કે નવ મહિના તમને તમારા પેટમાં જે સાચવીને રાખે. એ એ તો પછી એના એ તો તમારો ખરાબ કોઈ દિવસ ઈચ્છે જ નહીં ને એમ.
હા. કેમ કે નવ મહિના. આમ સંંભાળીને રાખવું ખુદ ને ને અંદર જે બાળક હોય એને. ઘણું અઘરું કામ છે.
હા એ તો છે.
હા. અને પાછું હા બોલો.
તમારે એ જે છે એ નવ મહિના ઘણા બધા રૂલ્સ ફોલો કરવાના હોય. પસંદ. ખાવાનું મૂકી દેવાનું હોય. તમારે જે કે છે. ફોલો કરવાનું દવાઓ લેવાની ઇન્જેક્શનો લેવાના.
હા.
વખત જે પીડા થાય એનું તો કોઈ અનુમાન જ નહીં એમે.
હા અને કેવું કે જો તમે પ્રેગ્નેન્ટ થાવ નેય તો તમારામાં આમ ઘણા લક્ષણો આમ જોવા મળે જે તમને આમ ચીડચીડિયાપ ના કરતા હોય તો પણ આમ સાચવીને નવ મહિના આ દુનિયામાં લાવે એ તો માં જ કહેવાય અને તો ભગવાન ની સૌથી સુંદર અને અમૂલ્ય ભેટ છે. આપણા માટે તો. હા કેમકે મમ્મી પોતાના બાળકને આમ નિસ્વાર્થ પ્રેમ અને મમતા અને ભાળ રાખે છે એની. અને બાળકનો પ્રથ પ્રથમ શિક્ષક પણ આપણે આમ કહીએ.
તો મા જ હા કારણ કે કેહેવાય ને કે. અ ભગવાન બધે નથી પહોંચી શકતા.
હા.
તો એને પછી માને બનાવી.
હા ને તે બાળકને પાછું બોલતા ચાલતા અને સારા સંસ્કારો શીખવાડે છે અને માનામાં તો એમ જોવા જઈએ ને તો એ ગુણ સારું હોય છે કે તમારા વગર કીધે. અને વગર બોલે તમારી વસ્ુ વાત સમજી જાય ખાલી તમારા મોઢા પડતા પક્ષી
હા સાચી વાત અચ્છા
જે આમ આજકાલ સુધી આમ કોઈ સમજી નહી શક્યું કોઈ માણસ એવું કોઈ સમજી નહી શક્યું પણ જો પોતાની માં હોય ને એ વસ્તુ સારી રી તે સમજી શકે
હા એ તો સાચી વાત છે
પોતાના સંત તાના સુખ માટે તો અનેક ત્યાગ કરે છે તે દિવસ રાત મહેનત કરીને પોતાના બાળકોની જરૂરિયાત પૂરી કરે છે
હા ત્યાગની સૌથી મોટી મૂર્તિ જે છે એ માને એ છે
હા
માનું આખું જીવનચક્ર જ એવું હોય છે કે બાળકની સાાળ સંભારમાં નીકળી જાય છે
હા અને બાળક બીમાર બીમાર પડે ત્યારે સૌથી વધુ ચિંતા કરે છે અને તેની સેવા પણ કરે છે હા અને માતા હા બોલો
હ અને જો બાળક બીમાર પડી ગયું હોય તો આખી બાળક સાથે આખી રાત જાગે છે
હા અને પેલું પણ આપણેે કવિતા આવતી જ ને કે ભીને પોતે સુઈ સુકામાં સુવાડે
હા હા એ તો
નાનપણમાં એવું ઘણી વાર થયું હશે એક બાળક નહી હોય નાનું પણ એવા ઘણા બધા ઘણા બધા મોસ્ટલી બધાને એક્સપિરિયન્સ થયું જ હશે કેમ કે આપણે નાના હોઈએ ત્યારે ક્યારે ગંદુ કરી દએ આપણને ખુદ ને ખબર નહીિ રતી અને નાનું બાળક ને કેવું એમ ભીનુંું ભીણું ફીલ થાય ને તો ચીડચીડી થઈ જાયને રડવા લાગે હા મારી જોડે પણ થયેલું છે કે આમને મને મમ્મી હાલ કે ને એટલે મને ખબર પડે કે અચ્છાા આવું હતું તો નાક ગંદુ કરતી ને તો પોતે ભીના માં સૂઈ જતી અને મને આમ શું કે કેમ કે હું શાિથી સુઈ શક કવેલા એના માટે હા અને માતા નો પ્રેમ કેવો નિસ્વાર્થ હોય છે અને અપરિમિતિ હોય છે
હા કે કોઈ પણ સ્વાર્થ વગર નો હોય છે કે કોઈ એમનું ખુદ ન કશા ન સ્વાર્થ નથી હોત એવી રીતના આપ નાનાથી મોટ ટા કરે છે
હા અને માતાનું સ્થાન તો આપણે આમ જીવનમાં ઘણું ઊંચું હોય છે
હા
હા અને તે પરિવારને સાથે બાંધીને રાખે છે અને દરેક સભ્ય નું ધ્યાન રાખે છે
હા એ તો ખરું કે માતા જે હોય ખાલી બાળકનું નહીિ આખા ઘરમાં જે બધા લોકોનું હોય એમની જરૂરિયાતોનુંું ધ્યાન રાખે એમના ખાવા પીવાનું ધ્યાન રાખે એ
હા અને કેવું કે ઘરનાને ખુદ ને ખબર નહી હોતી હોય કે મારી આ ચોઈસ છે પણ માતા ને ખબર હોતી હશે કે હા આ પસંદ છે તો આ બનાવું એવી રીતે
હા
હા
એ તો ખરું
હા અને માતા ના આશીર્વાદ અને માર્ગદર્શન થી સંતાન જીવનમાં સફળતા પ્રાપ્ત કરે છે
હા કે માતા ભ પોતે જ બાળકની સફળતાની પ્રાપ્તિ માટે જે છે દુઆઓ માંગતા હોય છે
અને આપણા ધર્મ ગ્રંથો અને સંસ્કૃતિમાં પણ માતાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે
હ હા કે અ બધ બધા જે દેવોને બધા છે કે એ બીજ પૂજા કરતા હોય માતા શું કેવાય પેલા જે પાર્વતી માતાજી બન્યા હતા ને પેલા
કાળકામાં મા કાળીમાં
એમની પૂજા કરતા હોય છે એમ તો કે સ્થાન કોઈ ના લઈ શકે એમ
હા અને મેં જોયું તું પણ ખરું એક વિડીયો કે મહકાળીમાં એટલા બધામ ગુસ્સામાં હતા પણ જયારે એક નાના બાળકને જોવે છે. તો એમનો ગુસ તો એમનો શાંત થઇ જાય છે એ ટાઈમે
હા
છા આપડે તો કહેવાયું છે પણ ખરું કે માત્રે માતૃદેવો ભવ
હા
એટલે માતા ને આમ દેવ સમાન માનવામાં આવે છે.
હા કે માતા જ ભગવાન છે એમ
હા ને માતો પ્રેમ ત્યાગ અને મમતાની મૂર્તિ છે. દરેક વ્યક્તિ આમ પોતાની માતાને આદર કરવો જોઈએ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ.
હા એ તો છે એમના પ્રત્યે આદર ભાવ રાખવો જોઈએ.
હા કેમકે જયારે બાળક આમ બીમાર હોય ને ત્યારે માતા આખી રાત જાગીને તેની આમ સાર સંંભાળ રાખે છે.
હા એ તો છે.
હા અને આ જે આમ માતાના નિસ્વાર્થ પ્રેમ અને મમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ કહી શકીએ
હા અને આ આજકાલ તો જે છે એ માતા ને કઈ ના જોઈએ એમ કે બાળક અ સફળ બને બાળક પોતાના જીવનમાં આગળ વ ધે અને દરેક જે છે સફળતાનું શિખર શિખરે પહોંચે માને તો બસ એટલું જ જોઈએ એમ પછી અ એના માટે કે કોઈ પણ ઉપવાસો કરવા કે ગમે તે કરવા માટે તૈયાર થઈ જાય છે ભ ગવાન
માતા તો માતા નો પ્રેમ ખાલી આ મનુષ્યમાં જ દેખવા નહી મલતો
હા
પ્રાણીઓ માં પણ એટલો જ દે વા મલે છે. હા મારે એક કૂતરું છે. તો એના બ ચ્ચા નાના હતા ત્યાંથી અમે એને સા અ સાચવત પણ કેવું આમ સવાર સાંજ ખાવાલી બપોરે એિયા ભૂખ્યા થાય ને તો મારું કુતરું એમ માતા બની ત્યારે આમ બધે ફરીને આવે અને એના બાળક માટે આમ ખાવાનું લઈ ના આવે ખાવાનું એ ખાવાનું પણ એવું તૈયાર ના હોય પેલા એ ખાઈ જાય ને પેલું નાનું બાળક એવું ખાઈ ના શકે ત્યારે આપણે કેવું ખવડાયએ એ કરીને તો એ ખાઈને આવેને પછી ચૂલટી કરે ને ત્યારે એના બાળકો ખાય હા અને જયારે એ કશુંક લઈને આવે ત્યારે જો એનું બાળક એના એનામાં ખાવા આવે ને તમે જાતે ખાવાનું હા ત્યાંનું ત્યાં મૂકી દે ને એને બાળક ને ખાવા દે કે અચ્છા અમારું બાળક ખાય તો મને શાંતિ મળે
હા
હા અને મારે કેવું હતું કે અને માતા ન પ્રેમ તો આમ અઢળક હોય છે મેં નાની હતી ને ત્યારે અમે તો મસ્તી કરતા આશુભાઈ બેન
હમ
રસોડામાં બેઠા હતા તો મમ્મી આમ વેલણ છુ તું માર્યું મમ્મીને ખુદ ને ખબર નથી કે મને વાગ્યું કે નહીં વાગ્યું નાને એઝ અ્ટર કર્યું કે મને વાગય્યું છે તો મેં તો ખુદ થોડો ટાઈમ રેડી કેમ કે મે મે ફર્સ્ટ ટાઈમ મમ્મીનોો ગુસ્સો જોયો તેવો મારા પ્રત્યે આજ સુધી આમ તો જોયું તમે ખુદ ત્યાં અ થોડો ટાઈમ રડી તો એને એમ લાગ્યું કે એને વાગ્યું છે તો એ પણ ખુદ આમ રડવા લાગી એટલે આમ
ઓ
માતા નો પ્રેમ તો આમ અનહદ કહેવાય આમ
અને મામાંદાની વાત પણ એવી કહેવાય કે આપણે આમ પૂરી ના થઈ શકે
હા
હા
તો એ તો એટલે આવા બધા પ્રાણીઓમાં મનુષ્યમાં જે છે ઉદાહરણો છે માના અતૂટ પ્રેમના એમ
હા અનહદ પ્રેમ હોય છે માનો તો પોતાના બાળક પ્રત્યે
હા
હા વાંધો નહી સારું ચલોો પછી વાત કરીએ
હા હા
હા